હલો. હાલો.
હેલો.
જય શ્રી કૃષ્ણ કેમ છો બેન?
હેલો.
હલો હલો, જય શ્રી કૃષ્ણ કેમ છો બેન?
બસ મજામાં તમે કેમ છો?
અમે મજામાં, કાલે એવું થયું હું જે વાત કરતી હતીી ને. એ બેનને મેં રાત્રે સાડા નવે ફોન કર્યો દાદી ની જેમ રામ રામ ની ચોપડી લીધી. કે હું રામ રામ કરતી જાઉ. તો મેં ડાયરેક્ટ કહી દીધું જે હું કહ છું ને રોજ સવાર સાંજ આખો દિવસ. તો એ જોર જોર થી હશે હું હશે હા જય શ્રી કૃષ્ણ કેમ છો બેન મજામાં. એકચુલી સિંધી બેન હતા. પછી ધીરે ધીરે ધીરે વાત કરી, પછી એને સોળ વરષ થી આવે એમપી માં છે. અને પિયર અહીંયા ગુજરાત માં એટલે હવે ગુજરાતી છૂટી ગયું છે. એટલે ઓલું કાચું પાકું ના બોલે નોન ગુજરાતી તો મજા આવે. પછી હું એને પાછું સુધારું. તો એ ખુશ થાય, પછી સાસુ માં સાસુમાં કરતા હતા તમારો અવાજ સાસુ સુમાનો અવાજ તમારો વોઈસ મેસેજ. તો મેં કીધું શું કહો છો મારો અવાજ તમારી સાસુમાં જે હો જ. બોલે નહી, મ તમારી સાસુ મનો જવાબ મારા જેવ્યો હતો કે નહી. પછી મને શું ખબર પડી ખબર છે રમુજી વાત. એવી રમૂજી વાત ખબર પડી, કે પેલા જો હું સિંધી ટાસ્ક કરતી હતી ને.
હા હા.
હા તો એમાં છે ને એમની સાસુ માં મારી જોડે વાત કરતા હતા. અને એ બધાનું એક કેતા ત એ સાસુ માં, કે મારે ત્રણ દીકરીઓ છે એક વહ છે, એ બધા ન સિંધી ટાસ્ક પતી ગયું છે. સરસ સરસ પછી તો અમે કાલે એટલું હસ્યાને મજા પડી ગઈ. તમે કયો મજામાં? શું કરો છો હા શું કરો છો?
બસ હવે મારું હમણાં ભણવાનું ચાલે છે.
હા, અને જમવાનું પતિ ગયું?
હા બસ થોડી વાર પેલા જ જમીને બધા ઉઠ્યા.
હા તમારો તો પાછો ટાઈમ થોડો અ મોડો છે ને જમવાનો બપોર ન?
હા હા, અમને તો અઢી ત્રણ થઇ જાય છે.
હા ત્રણ થઇ જાય છે ને, અને અ આજે તો આને પણ નથી જમ્યું મારા દીકરાએ પણ, હાના કરી હના કરી જમવાનું, પીરથી દીધું તો હજુ તો, ખાલી દહીં ખાધું. હ, પાલકની ભાજી ભાત પીંડાનું શાક-રોટલી બધું તૈયાર છે. હા, એને કું છું, તો આજે અમે પ્રોજેક્ટ લઈને બેઠા છીએ, અ ઘરકામ આપ્યું છે ને, શાળા માંથી. ગૃહ કાર્ય, ગૃહ કાર્ય આપ્યું છે, શાળા માંથી એ
હમ, બરા તું
બાકી બધા મજામાં ઘરે?
હ, બધા મજામાં.
બધા આરામમાં.
હા, હમણાં હ બસ થોડી વાર માં ચા મૂકીશું, બધા ચા-નાસ્તો બધા ભેગા થઈને કરીશું.
હા, હા, એટલે મેં બસ, તમારું આ કોપી પેસ્ટ જ કર્યું. હવે તમે મારો નમો નંબર તમને છેલ્લે પાછો ટાઈપ કરીશ. હા, ના નવો નંબર નઈ મારો કાર્ય. સાચ, કાર વાળો ટાઈપ કરી. હા, કાકાનો, કાકાનો ટાઈપ કરીશ, તો તમે પછી પેસ્ટ કરજો, એવું કરજો. હવે હું એ વિચારુંશ કે, પણ મારું તો પાછા આ બે ટાસ્ક પતી જશે ને, એટલે જેમ તમે કહો ને. હવે હું નવાજ, જેમ તમે હમણાં વાત કરી ને, ઓટીપી વિશે ન
હા, હા.
હું પણ તો તો મારો આઈનો જ નંબર આપું, પણ પછી આઈ ન નંબર હું. જો જઈશ તો બંધ થઈ જશે, અને જો ચાલુ રાખવું હોય. તો કાકાને પૂછવું પડશે કે, શું કાર્યવાહી કરવી પડે ને? શું પ્રક્રિયા? કરવી પડે.
એ બી બરાબર છે, પણ તમારે તો આ નંબર પછી ચાલુ રાખવું હશે તો.
તો પછી બારે મા શું કરવાનું, મને ખબર નથી, કાકા હવે એમનો એક નંબર ચાલુ રાખીને. ગયા છે, જે બધું પછું એક્ટિવેટ ના હોય. હું હમણાં બે વખત થી કહે ને કે. હમણાં ઓટીપી આવશે તો કે, મને થોડીક વાર પેલા કરજે, તો કઈક હવે સીમ ઓન. કરે કે, એક્ટિવેટ કરે, કાર્યરત કરે, સીમને એવું કઈક છે, મન નથી આવડતું એ.
થઈ ના, તો પછી આ કામ પૂરું કરીને, પછી તમે એક-બે-ચાર દિવસમાં પૂરું કરવાનું, વિચારો પછી તો.
હા, હવે કરી નાખશો. અ અમારા જે સિંધી પણ ત્યાંના છે ને, જેનું સિંધી ટાસ્ક બતી ગયું છે. જેમ મારી જેમ જે ગુજરાત ના સિંધી છે. એમાં પણ ત્રણ જણા એ જોડું છે, તો બે-બે કોલ હા. બે-બે થઈ તો, આજે સવારથી કોઈની જ આજે હું થોડી મોડી ઉઠી સાડા ન ઉઠી, કાલે આઠ વાગે ઉઠી ગઈ હતી તો. બધું સરસ, ચાલવાનું, કસરત બધું સરસ સરસ થઈ ગયું. તો ફૂરતી હતી, અને જેમ મોડા ઉઠીએ તો, તો આળસ આળસ પાછી હમણાં. ઊંઘ આવશે, હવે જામી લીધું, તો પોણા બે જમવા બેઠી. તો પાછી આળસ આવશે.
એ વાત બે બરાબર. હવે લ વહેલું જમ્યું હોય તો પછી વહેલા ઊંઘીને ઉઠી જઈએ, પણ હવે લેટ જમ્યો છે તો. મોડા જમ્યા એટલે.
હા અને મોટા મમ્મી નું પણ થઇ ગયું હે ને
એમનું થઇ ગયું છે પણ એમને હજુ ટાસ્ક
હા મળી મળી જશે મળી જશે જેમ કાલે તમારું બધાનું પણ આ તો બહું અ જ જલ્દી થઈ ગયું સરસ એટલે જ મેં તમને પેલા ગુજરાતી માં જોડયા હ તમે કયો તો આજે રાત આજે રાત્રે કયો તો સિંધી માં જોડવું ને તો પછી પેલા આ ટાસ્ક પૂરો કરી લઉ
ના પેલા આ પૂરું કરી નાખીએ ને તો ખબર પડે કેવી રીતના મુશએ આગળ કરવાનું
પણ રેગ્યુલર બધા મહિલાઓને ઘરમાં કહી દેજો કે છ દિવસ કે પાંચ દિવસ રોજ મતલબ દસ દસ મિનિટનેમાં ચાર ચાર ફોન કરી લ્યો એકબીજાને અને એક ફોન કર્યા પેલા જ તમે અ કોઈ જે વિષયો પર કયા વિષયો પર વાત કરવી છે યોગા કે કસરત કે કોઈ વાનગી કે કેવી રીતે બનાવાની હા તો છે ને તો તમારા સરળતાથી દસ મિનિટ પૂરા થઈ જશે. દસ મિનિટ પછી જાતે ફોન કાપી દેસું લાલ બટનથી તો ચાલશે ન તો પોણા બાર સાડા બાર મિનિટ થશે ને તો હા અ પોતાની રી જાતે જ અ ફોન કપાય જશે.
હા એ તો એટલે એટલે અમે પાંચ જણા એટલે જોડયા કે બધું ભેગા ભેગી બધા નું જોડે પતી જાય ને
એટલે જ મેં તમને ભાઈ અને હમણાં ત્યાં ભીડ ચાલે છે. સિંધી ટાસ માં બહુ ભીડ ચાલે છે. અને બે દિવસ કઈક સર્વર નું ને પ્રોબ્લેમ આવે છે એટલે બધા ઈ કેતા હતા. અને મારું એ અહીંયા ગુજરાતી બાકી તો મારું તમારા જોડે પતી જાય
હા મેં બી એજ વિચાર્યું તમારું ભી બાકી હશે એટલે અમાર ભેગું ભેગું તમારું એ પતી જાય
મારી બે બેન પણી ત્યાંની છે તો કાલે બે કોલ કર્યા પરમ દિવસ એટલે એક મેં એમને કર્યું એક એમને મને કર્યું એટલે આવી હજી તમારા માં પણ એક પણ ટાસ્કમાં વન નહી આવે હમણાં મેં તમને કર્યો ને તમે જય્યારે તમે મને હા તમે મને હવે મને ધીરે ધીરે શીખવા મળે ને હવે તમે મને કરશો ને એક મિનિટ તમે મને કરશો ને એટલે તમને દેખાશે કે અ એક એક અને પછી એક માંથી પાંચ પાંચ માંથી એક એવું પૂરું થયું એવું દેખાશે હવે આ તો આવી જ ગયું તમારે હેડિંગ તો આવી જ ગયું સરસ
હા એ તો આવી જ જશે ઉપર
હા તો હવે પછી તમે મને કરશો ને તો સડકા લાગશે એક બે દિવસ હા નહીં દેખાય હવે પછી તમે મને હમણાં તાત્કાલિક કરો જો અગર તમને નવરાશ હોય તમને સમય હોય તો હમણાં કરશો ને તો સરસ પછી દેખાશે અને તમારે હવે અ બંને અલગ અલગ મકાન અલગ અલગ ઘરમાંથી અ મા દીકરીને ને દાદી ને ને કરવું હોય તો કરી શકાશે કે જે તમે સામાન્ય વાત જે આમે સામે સોફા પર બેસી ને કરવાની હોય ને, એકાદ વિષય ની કે, હું પેલા ઘરે જાઉં છું. હા, આપડે બ્યામાં કરી લે, તો પછી મતલબ આ પત્તું જાય એમ.
હા, એ તો. સીધી લીટી ની વાત છે, તમારી કે પેલા ઘરે સામાન બેસી ન કરીએ કે, ફોન પર કરીએ વાત. તો સરખી જ કરવાની છે, આપણને
અને બોલવાની શક્તિ પછી મારા જેવીને, આમાં તો આદત જ નથી, આ કાર્યમાં મેં પટલું વાર પહેલી વાર બોલ્યો. હું વાતો કરું, સરસ ઘણી બધી વાતો કરું, પણ ટેલિફોન પર જનરલી ના કરું, ફોન ઉપર તો હમ, સામાન્ય એ તો ફોન પર તો, આટલી લાંબી વાત કરું નહી. પણ હવે થઈ ગયું મારું, સિંધી ટાશ પણ થઈ ગયું, આશરો નતો. સરરસ્વતી જ.
એ તો હવે ધીરે-ધીરે જેવી રીતના કરીએ તો, ખબર પડે.
હમ, હજી આમાં હિન્દી પણ દેખાય છે, પણ હિન્દી માં પણ બહ ભીડ હશે.
હા, હિન્દી માં તો બઉ જ હશે, કેમ કે બઉ બધી. બઉ બધા જણા જોડાય છે. હા, એટલે જ.
એટલે મેં કોઈ ટ્રાય નથી કરી.
ના, એ તો મેં જોડાયા ટાઈમ પર જ. જયારે એમને પૂછ્યું હતું ને, એપર કે તમને કઈ-કઈ લેંગ્વેજ, કઈ-કઈ ભાષાઓ આવડે છે. ત્યારે મેં હિન્દી ગુજરાતી ને સિંધી કર્યું જ તું, બધામાં કર્યું હતું.
આ સરસ એે ગુજરાત. ઇંગ્લિશ અમે બધું કર્યું હતું, અમે ખાલી એક સિંધી જ કર્યું તું ત્યારે. કારણ કે, એમાં લોકો ખેલું પણ હતું કે, તમે એકથી વધારે ભાષાઓ કરો. અને એવી રીતે પણ તમે કર્યું ને. તો પછી પાછું હરેક ભાષાનું આવ્યું હતું એમ. કે વાચી, વાંચી શકો છો, લખી શકો છો. પછી વાતચીત કરી શકો છો, એવું આવ તો સમજી શકો છો. સાંભળી શકો છો, નતું આવ્યું, જે ચાર આવ્યા ત ને. કે સમજી શકો છો, એવું આવ હતું.
અચ્છા, અચ્છા, બરાબર.
મમ્મી આરામમાં છે.
હા, મમ્મી હમણાં ઊંઘી ગયા છે, થોડી વાર.
હમ, બાકી ભાઈ-બહેન શું કરે છે?
બસ, ભાઈ-બહેન એ લોકો બસ ટ્યુશન ગયા છે, અત્યારે.
હ, તમારું ભણવાનું. હા, તમને ખુબ ખુબ વધામણી તમને ખુબ. ખૂબ વધામણી સરસ પરિણામ આવી ગયું. હા, ભગવાન નો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ.
હમ. હ, હવે આગળ પાછું ભણવાનું ચાલુ કરવાનું ને.
હા, બસ. હવે આગળ તે ચૌદ તારીખ થી બધા ક્લાસ ચાલુ થશે એટલે. ખબર પડશે કેવી રીતના શું છે?
હમ.
આગળનું તો હવે એનાથી બી અઘરું જ આવશે
હા આ તો હજી ફંડામેન્ટલ હતું બરાબર ને
હા તો આખું મતલબ કાચું બેઝ હતું
હા અને હવે એક પેલું લેવલ ને બીજું લેવલ બે લેવલ આવશે
હા હવે બે લેવલ આવશે
હમ હવે તમારે કાપવું હોય તો લાલ બટન થી કાપો પછી તમે પેસ્ટ કરીને મને કરો હું તમને નંબર મોકલાવુ હા હા તમારો ખુબ ખુબ આભાર